હા કેમ છો?
બસ મજામાં.
હ આજ જરા કોનેમ થયું. હા, હાલો.
હા બોલો.
મનેથી ચલો આજે તમને કોલ કરીને થોડીક વાતચીત કરવી તી. અમારે લોકો ન છે ને એમ અ સુરત શિફ્ટિંગ થવાનું છે. એટલે અમે લોકો એક તો હા એટલે છે ને મારા હસબન્ ની જોબનું શિફ્ટિંગ થાય છે. તમે લોકો નોર્મલી તો મુુંબઈ રહેલા. પણ સુરત માં થોડું ઘણું ખબર છે તો એટલે રહેવા માટે કોઈ કે ખાવા પીવાની દ્રષ્ટિએને બધું બહુ સાંભળ્યું છે તો તમારી પાસે થોડી માહિતી હોય તો આપશો શેર કરશું આપડે.
હા ચોક્કસ, અ સુરત તો આમ જોવા જઈએ તો એક પ્રચલિત કહેવત છે સુરત સોનાની મુરત ઈ કહેવાતું કારણ કે પેલા તો સુરત નું જમણો અખણાય, ત્યાંની વાનગીઓ અ ખાસ તો વખણાય, પછી અત્યારના વર્ષોમાં હાલના સમયમાં, ત્યાં આગળ અ ડાયમંડને એટલે કે હીરાને પોલિશ કરવાનો ઉદ્યોગ ખૂબ જ ફૂલ્યો ફાલ્યો, અને અને અત્યારના સમયમાં, અત્યારે કહેવાય છે કે હાલના સમયમાં, કપડાનો ઉદ્યોગ એટલે ટેક્સટાઈલમાં તમને જોઈતું હોય તો કોટનના સિન્થેટિક ડ્રેસ મટીરિયલ, લેંગાચોલી અ મરિયલ કોઈ પણ એટલે ઇવન જેન્ટસ વર માટે લેડીઝ વેર માટે, તો બહુ સરસ વેરાયટીઓ મળે છે અને ખૂબ મોટ માર્કેટો પણ છે. અને હવે અત્યારે હાલના સમયમાં મુંબઈની જેમ જે મુંબઈની બહાર બધા પરાવી છે એવી રીતે સુરત થી નજીકમાં, જેમ કે પાલ વેસુ એ બધું અ અડાજણ એ બધું હવે બહુ વિકસવા માંડ્યું છે, એટલે લોકો અને મોટા મોટા ટાવર પણ મુંબઈની જેમ ત્યાં આગળ બંધાયા છે, અને લોકોની વસ્તી હવે એ તરફ ચાલી છે, એટલે અ આપણે કહીએ ને એરપોર્ટ તરફ એરપોર્ટથી નજીકમાં, ખૂબ જ સુરત વિકસી રહ્યું છે.
ઓહ એટલે મારી એક ફ્રેન્ડ છે ને એ પણ કેતી હતી એ સુરત જ રહે છે, તો એનું ત્યાં એક ઘર ખાલી છે. તો એ મને ખેતી થી કે તું આ બાજુ આવી જા એ બધી વાત કરતી હતી ને, એ પણ મને કહેતી હતી કે અમારે ત્યાં તો અમારા સાઉથ ગુજરાતમાં તો કોઈ ના પણ લગ્ન પ્રસંગ હોય ને તો બધા પેરમણીને આપવા લેવાની બધી વસ્તુઓ લોકો સુરત જ આવી જાય છે ખરીદી કરવા. હવે પેહલાની જેમ અમદાવાદ ને મુંબઈ નથી જતા. એમ કેતી તી કે પેલા જેમ અ જો તમને ટ્રેડિશનલ ખરીદી કરવી હોય ને તો તમારે અમદાવાદ અને સુરત થી જ કરવી જોઈએ બરોડા પણ નહી એ કતી હતી કાણ કે, એમ કે છે કે જે નવું સૌથી પહેલું અરાઈવલ આવે છે ને એ સુરત માં આવે છે. અ ટ્રેડિશનલ વેર માં, ગુજરાતીઓમાં સ્પેશિયલ. ને વેસ્ટન તમારે લેવું હોય તો એ મુંબઈમાં જવું પડે એને તો મને લગભગ એટલી બધી દુકાનો અને એ બધાના નામને બધું કીધા ને તો હું તો એટલે ગાંડી જ થઈ ગઈ. કે આટલું બધું હોય શકે એમ. કે અહિયાં તો તમે તો મને કે કે અહિયાં થી એ ટલો અ આફ્રિકા ને બધે લોકો જઈને ડાયમંડ ને આ ને તે ને બધો એટલો બધો બિઝનેસ કરે છે લોકો. ને એક મેં કે હું ભણતી ત્યારે મેં કહેવત સાંભળી હતી કે સુરતનું જમણ અને કાશીનું મરણ તો જસ્ટ અમે લોકો અ બઉ વર્ષોથી મળ્યા નતા ને તો અમે લોકો એક દિવસ અ સુરત ગયા હતા, તો એક જ દિવસ માટે ગયા હતા કે આજે સવારે પહોંચ્યા અને બીજે દિવસે બપોરે નીકળી જવાના હતા, તો બપોરે તો જમી લીધું અમે લોકોએ, સાંજે પણ એને સાત વાગે રસોઈ બનાવીને અમે લોકો તો સાડા આઠ વાગે જમવા વાળા. તો હું, ને મારા હસબન્ડ ને છોકરાઓ મે બધા એક બીજાની સામું જોઈએ, કે આય હાય આમ બનૈવું તો છોલે અ અ ગુલાબ જાંમુ ને બધું બીધું એ હે હવે સાત સાડા સાતે ખાઈ લેેશુ તો પછી રાતે દસ વાગે ભૂખ લાગશે તો શું કરશું? પછી અમને ખબર પડી કે આટલું જમીને પછી અમે સાડા આઠે તો સુરતમાં ફરવા ગ્યા. ને એટલી બધી જાતની વેરાયટીઓનું ખાવાનું, કે મેં કદાચ કઈ સાંભૂળ્યું પણ નહીં હોય. કોણ ચીજ ના ભઝિયા અને એ બધી જે આપણે અ મેટ્રો સિટીઝમાં જે રેસ્ટોરન્ટ આપણે રેસ્ટોરન્ટમાં જે બધી નવી નવી વસ્તુઓ ખાઈએ ને ત્યાં એક ગલી એવી છે, જ્યાં લોકો સ્પેશિયલ આવું જ બધું ખાવા આવે, અને ત્યાં ચા ચટાઈ લઈને આવે લોકો. લોકો ઘરે થી, ને ત્યાં ચટાઈ પાથરી મોટી મોટી ગાડીઓ પાછી બી એમ ડબલ્યુ ને હા બી એમ ડબલ્યુ ને એવી બધી ગાડીઓમાં ચટાઈ લઈને આવે વચ્ચે પેસેજમાં બેસી જાય. પછી ક્યાં તમને રવિવાર ત્યારે મને ખબર પડી ને તો મેં કીધું હા હવે તો આપડું પેટ ભરેલું રહેશે એમ. એટલે આટલું બધું ખાવાનું ણપણ તો મેં મારી જિંદીમાં કોઈ દિવસ નથી જોય એમ. એટલે મેંને પૂછ્યું તે મેં કીધું આ આટ આટલું મે કીધું અહિયા આવવાનું હતું તો રસોઈ કેમ કરી મેં કીધું તે? તે કે કે અમારું તો આ અહીંયા તો સુરત ની સિસ્ટમ છે સાત સાડા સાતે જમી લેવાનું ને પછી રાતે આઈસક્રીમને ને પછી એટલું ખાધા પછી પણ, રાતે ફાલુદો કા તો આઈસ્ક્રીમ ખાઈને પછીજ ઘરે આવવાનું.
હા, હા ફાલુદા ફાલુદા અને કોકો કોલ્ડ કોકો. ત્યાંનું બવ ઉખણાય છે, લોકો અ લોકો બવ રાતે તો ખાસ નીકળે છે ગાડીઓ લઈને બધા ઠેકાણે ઠેકાણે પીવા નીકળે છે, કારણ કે મેં પણ બે ત્રણ વરષ પેલા મેં પણ એકઅ મારા પાડોશી ને ત્યાં ગયા હતા ને સુરત, તો એ પણ ખાસ કેય કે ચાલો આપડે ફાલુદા પીવા જઈએ, એટલે નેશનલ ના કે કઈ મને નામ યાદ નથી, પણ એક છે ત્યાં આગળ તે ત્યાંના ફાલુદા બઉ વખણાય છે, પછી સુરતી લોચો. અને કેટલું સ્ટ્રીટ ફૂડ તો ત્યાં જોઈએ તો ગલીએ ગલીએ જેમ આપણે મુંબઈમાં ખાઉું ગલીઓ હોય છે, એવી રીતે સુરતમાં પણ ઠેર ઠેર અ આ બધી સ્ટ્રીટ ફૂડની લારીઓ હોય છે, અને ઘણી બધી અને લોકો ના ટોળે ટોળા ઊભા જ હોય છે.
હા ખરેખર બાપરે. એટલે અ મને તો એમ થાય કે ત મે હું તો મે તો એ લોકોને કહ્યું મે કીધું તમે લોકોનો, પેટ છે કે પટારો છે મેકુ તમે લોકો કેટલું ખાવ છો. ને ત્યાં પણ અ અ અમારી અમારી ગુગ એક ઇવેન્ટ હતી ને. ત્યાં પણ અમે લોકો કોઈ એક આવી રીતના અવાજ અ જવલી કોકવાર જવાનું થાય સુરત પણ એટલે રેવા માટે નથી વિચાર્યું. તો એક દિવસ ત્યાં ગયા. હા તો સવારે ભજીયા સ્ટેશન પર એ લોકો એ ખાધા મારી સાથે જે આવ્યા હતા એ. પછી જઈને લોચો ખાધો. લોચો પછી બાર વા પાછું ફૂલ ડીશ, બે પંજાબી થાળી સાથે જમવાનું. મેં ધૂ આ શું કરો છો તમે લોકો તો કે સુરતમાં આવીને ખવાય ની, તો પછી તમે આયવા શું કામ? પણ એટલે એટલી બધી વેરાયટીઝ હોય ને. તે તો જોઈને જ આપણે થાકી જઈએ.
હા, હાને
ખાવાનું જોઈ જોઈ ને થાકી જઈએ એમ સુરતમાં જાઉ ને ઉ બે વખત જ ગઈ છું, પણ ખાવાનું જોઈને ધરાઈ જાય પછી આપણે ખાવાનું જ મન ના થાય.
હા, એ ફેસબુક પર ઘણા વખત પહેલા મેં એકખત જોયું પણ હતું, કોઈક થાળ કયો કઈક થાળ કે છે, એવું એવું એવી કો એની પણ કોઈક એડવર્ટાઈઝમેન્ટ જોઈતી, તો એમાં પણ કેટલી બધી વેરાયટી કે એક મોટો થાળો આવે, એનું કઈક નામ પણ હતું, અને એકે એક માંથી તમે લોકો એટલીસ્ટ ચાર જણા એનું એનો ભાવ પણ ઊંચો હતો, પણ એ કે ચાર જણા આરામથી જમી શકો એટલી બધી વરાયટી મોટા થાળ ની અંદર બધી ગોઠવેલી અને એનો ફોટો મેં જોયોતો. તો હા આપડે ચકિત થઈ જઈએ એવું થાય છે.
એ મહારાજા મહારાજા થાળી એને કેવાય. ને એ કઈ છે નો એક હજાર રૂપિયા ની આવે છે. મે અમે લોકો ખા નથી પણ અ ને ઈ પાછો છે ને બે એક જુનાગઢમાં અમે લોકો ત્યાં, શક્કરબાગ ગયા હતા ને શક્કરબાગ ની સામે હતુ. તો અમે તો ના ખાઈ શકીએ કે તો ત્યાં એક લખેલું હતું કે છપ્પન ભોગ થાળી એમ. એટલે એ દોઢ દોઢ થી પોણા બે હજાર રૂપિયાની એક થાળી આવે. ને એમાં છપ્પન જાતની બધી વસ્તુઓ આવે. એટલે ચાર થી પાંચ જણ વચ્ચે એક થાળી. ને એ પાછું કેવું ત કેલો અ યમરાજ ને દૂતને એવા બધા ઘંટી વગાડીને ધુમાડાને પૂજા કરીને એવી એટલે એટલું ફની લાગે ને, પછી એમ થાય કે આ એટલે કોઈ વાર જેને ભાવ ચો કોઈ વસ્તુ અલગ છેે. ખાવાનો શોખ અમને ખરો, પણ આટલું એક સાથે એટલું બધું જોવ ને તો તમને હા ના ખાઈ શકાય, ને સિલેક્શન કરું જ ભારે પડે.
બરાબર છે અને સ્વાદ નુ પણ તમને ખ્યાલ ના રહે. કે શું વસ્તુ ખાધી. અને એનો સ્વાદ પણ ના રે. કારણ કે બહુ બધું બઉ બધી વાનગીઓ હોય. એટલે હા એટલે એને એક ગેરફાયદો પણ છે. એક ફાયદો છે. તો બીજું ગેરફાયદો પણ છે. હા અને સુરત માં જેમીતે આ કપડા ની વાત કરી ને એ લોકો કે છે એ વાત સાચી છે કે ત્યાં આગળ અત્યારે કપડાની ખુબ જ બધી વેરાયટીઓ મળે છે. અને ભાવ પણ રીઝનેબલ હોય છે. એવું નથી તમને બધી રેન્જ માં જે જોઈએ ને એ મળી જાય છે. અને વસ્તી તો હવે વિકસી રહી છે જે બાજુ ઈ તો સ્ટેશન થી દૂર હોય છે અને ઘણા મોટા મોટા ટાવર વીસ વીસ માળના મોટા પાર્કિંગ પ્લેસ આખું એમ જે કહીએ ને એ રીતે વસ્તીઓ તો ખૂબ વધી રહી છે. એ બાજુ પણ હમ હમ એટલે હા એ વિચાર સારો છે. અ સારી રીતે અ તપાસ કરી અને જાઓ એટલે આપડે મળીએ ચોક્કસ.
ચોક્કસ ચોક્કસ તમે પણ આવજો ત્યાં આપડે પણ મહારાજા અડી ખાવા જસું ચાર પાંચ આખો ફેમિલી જે ભેગું થઈને જશુ ને એટલે આપણને પૈસા વસુલ કરીનો આનંદ.
એ વાત બરોબર હા એ વાત બરોબર છે.
હા ને હમણાં કઈક. એવોર્ડ પણ એક સુરત સિટીને મળ્યો છે સસ્ટેનેબલ ડેવલપમેન્ટની એક્ટિવિટી પણ. છે તો મને થોડીક. એક્ટિવિટી ત્યાં એવી પણ મળી જશે. જે હું અહિયાં કરી નથી શક. તે. ચોક્કસ હવે સુરત. વિષયની થોડીક માહી.
હા એટલે હા પણ હવે કેવાય કે સુરત સુરત. ની સુરત બદલાઈ ગઈ છે.
હા ઘણું બધું હા ઘણું ઘણું બધા પોઝિટિવ એક્ટિવ. જોવા મળી છે અમારે ઓળખતા છે ને ત્યાંનું ઇન્સ્ટાગ્રામ પેજ ચલાવે છે. તો એ બધી એક્ટિવિટી. મૂકે છે ને ત્યારે એમ થાય કે પછી હું તને સાચા ફોન કરીને પૂછી લઉ કે ભાઈ આ રિયલ છે કે. ન્યુઝ માં આપવા માટે તેક. તો કે ના ના પેલા બકા સુરતમાં ઘણો ફરક આવી ગયો છે ને મહાનગરપાલિકા બહુ સારું.
સારું કામ કરે છે હા હમ હમ.
જો જઈએ તો તમને એડ્રેસને બધું મોકલાવશું. તો ચોક્કસ તમે આવજો. હા ને ઓકે ઓકે ચલોો આવ.